હલો હા બોલ
હા કહી સાંજે જયશ્રી નો ફોન આવેલો મારી પર પણ
હા
તે લોકોની તો આજે એક્ઝામ એમ કે
એ તો ગીયા આજે સુરત એને મેઘા
હા એને પીટીસી માં ભરયું એમ કે હ મેં આજે ચોપડા લઈને બેસી છે પેલા સટ માટે હવે જી સેટની તૈયારી હવે
વિશે નઈ ને એ તોઈ કર જ પડે પણ મારે સારું છે મારે એક હાથે બે થઈ જાય કેમ ને જી સટ નો સિલેબસ ને જીજીસીનેટ નો સિલેબસ સેમ જ છે એક ભી
એ જ એ તો શેમ જ છે એ તો શેમ જ આવે એમ પણ મતલબમાં પેલી અ આ જે પે આ આજુ પેલી જિજ્ત નની ખરી કે ન એ ઓફલાઈન લેવાય એમ
ઓનલાઈન અપ્લાઈન ન ફરક હું જેવું રાખે આ લોકો તો
હમ
હ કેટલો વાંચું તું એ હા પણ શરૂઆત કરી હતી
હ મેં ઋગ્વેદ વાળું ને ઋગ્વેદ બાર જોયું.
બરાબર હા તો- હ તો પેલું જજબ જેવું લાગે સમજ જ નહી પડે ના એટલે શરૂઆત કેદારની કલાક મતલબ કે હવે ટીવાય ના સિલેબસ થોડુંક લઈ લે વા એ લઈ લે વા અમે સા કઈ બી ચપડો ખીધ
હમ એટલે એમાં કેવું કે પલસ સિલેબસ સાથેધારી જોઈએ ને તો વન બાય વન જોએ તે બી સારું પડે પણ મતલબ આપને એમ થાય કે એમાંથી હું જોવું આવે એવું જેવું થાય એમ પછી કોઈવાર.
એટલે તો મેં શું કર્યું મને જે સિલેબસ આખો લે એને જ બેસી હોવ. એટલે મને જયારે જે સિલેબસ કે મને કઈ બુક કમ્ફર્ટેબલ પડે તો તે બૂક ઉંચકી લેવ. પછી એમાંથી મને જે સાર લાગે તે એ પ્રમાણે મે કાઢી લઉં આપણને મે ભણાવેલું તો એટલે આપ ખબર તો ખરી જ તે ટાઈમ આપડણે અંડારલાન કરેલું હાાઈલાઈટ કરેલું બધું કરેલું જ હોય હ તોું લક્ષિત પ્રશ્ન તરીકે જે કરાવેલો આપણને તે બધું જોવા મળ્યું બસ પી ઓપરેશન લઈ લઉં કે હા ભાઈ કરવાનું જ છે એમ જેટું નોટસમ કરી જ દ ત્યારે પણ નોટ તૈયાર કરી દેો તત્યારથી જ કે પછી તારે તે જોવાનું જ રહી.
હમ.
એવું બધાને બે -બે તન-તન પાના કરું બસ બહ થઈ ગય.
બહ આપડે બરું કરી બી કોઈ મતલબ નહી મળે એમ. કેમ કેથી આમાંથી એક થી બે પ્રશ્નો પૂછે.
હા એટલે જ ને બધા માંથી હેતુ લક્ષ્ય પ્રશ્ન જવ મેી મીન મીન સારું કાઢી લેવું. બસ પછી મૂકી દવ. એને મે એક જ નામ ન બધું છાપ્યા કરલું છે. જે બુક લેઉ તે બુકને હેડિંગ મારી દઉં પછી બેવા નાર દો. પછી પાછી બીજી બુક જે બુક લેને હેડિન મારી દેવ એટલે બધું કંપલીત. એ તો કર નાખવાનું એ સારું પડે પ્રેશર નહી આવે આપણને કે હા હ એમીધે એટલા ગેલા ગુજરાતા ની મ સાંભળે.
હા.
હ એ -એ રીતેના કઈું.
હા.
મતલબ કે બહ પ્રશ્ન ન લેવાનું કે ભાઈ કરવાનું જ છે કે- કે મે એ મારા પર ક્વેશન પેપર છે. બટના એ પ્રમાણેમાં સા
હમ.
એમ.
મે કાલે હવે સર કીધેલું હતું પણ હવે સર એ વાતમાં મને કઈ રીપ્લાઇ આવી ગ્યો એમ. બિંદુ મેડમ કેતા હતા ક્લાસ ના માટે એમ પણ એને મને આ એક રૂપિયા ક એ વાત ન મને એ કઈ જવાબ જ નહી આવ્યો છે.
એવગ.
હમ.
એ હા ખર હાબળ બિ જે ક્લાસ માં કે હતાને તો મેડમ એમ છે ને, બીજી છોકરી રાખી લીધી હતી. એમેઝન. પેલા આપડા સિનિયર હતા ને કોમલની બેેન પણ છે બીજી. રૂતિકા તેને હઈથી, નાચ ટાઈમ આવી ગયો.
એવું છે, કે દિવસ થી ચાલુ?
હે અમારે પેલી તારીખથી ચાલુ. આવતી કાલ થી એટલે હા એટલે આવતી કાલથી ચાલુ એમ. મારું તો સોમ મંગળ જ છે મારા હરેશ ના લેક્ચર પર મૂકી મને, પેપર બડલ આપ્યું. એટલે મને મળી ગયું છે, ને આને છે ને પેલા માટે જોઈતી હતી. પેપર બાર માટે, ને પેપર પેલું અભિલેખ વાળું માટે, તો એણે એક જ બે જણ આપી દીધું એમ કમલની બેનપણીને આપી દીધું.
હા.
એવી રીતે, બધા ઋતિકા ના રિતિકા કરને છે. તે ના આપ્યું એમ તો ઓળખી કેને સિનીયર, તને મને ફોન મ કે તને એ લોકોને તો પાછું એ લોકોને તો કેવી રીતે કે લોકો આ પેપર ભણાવવા ને. પેપર કઈ આપવાના તો નને કીધું પણ બધુ મોસ્ટ
નિષ્ઠા નિષ્ઠા નથીથી કરીને ફોન કરી ના એવું જ કીધેલું હતું ડાયરેક નિષ્ઠા ને એમ જ કીધું તારે પેપર ત્યારે ભણાવવાનું પણ નિષ્ઠા તો કઈ ખબર જ ન કે એને એના હારુ ફોન કરેલો
હાયહાય પછી.
મિ‌સે તો ડાયરેક્ટમ કીધું કે પેપર તૈયાર કરનારા વાનું તો એના પછી મેડમ ને ના પાડીકે મેં તો બી એડમાં એડમિશન કરાવ્યું છે.
હા.
તમારી મારી મમ્મી ભી કયા કરે જાયા કર જાયા કર. પણ હ એક વસ્તુ કે આપડે અહિયાં બનેલા હતા આપણે કોઈને બી હકી કે ભાઈ મેડમ અમે અમારે આવું બી છે એટલે અમારે કોઈ દિવસ ન પણ આવે, હવે ત્યાં તો નવી કોલેજ હ એ લોકો આપણને માર્ક્સ કેવી રીતના આપે ઈ કાઈ ખબર નહીં. પડે એમ, પછી બી એડ ના હા પછી બી એડમાં બી રીઝલ્ટ પર અસર પડે પછી એ તો હવે બી એડને આપડે ટાટ નુ કરીએ ને એમાં બી જોઈએ એમ. પછી એટલે પછી ની મજા આવે એમ.
જ બેન જ એ પણ તવે ભલ્લમ ભાઈ એમ કે બરાબર, ભ ભરી મકીને બસ.
હા.
એમાં શું છે બેન, જો આપડે ગ્રેજ્યુએશન કરીએ ને એ જો હતું. પણ હવે તો કોલેજ સુધી ડિગ્રી લીધી બરાબર છે, પણ હવે આપણા જિંદગીના બે ત્રણ વર્ષ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ એમ, એમ આપણેે ગમે તેમ ગમે તેમ અંધાધુની નહીં કરાવ્યાં.
એજ વસ્તુ છે કે નહી કોલેજ હો તો આપડે ગમે તેમ નીકળી આવ્યાં. હવે બિ એડમાં જ ને તો પે નવી કોલેજ હવે ત્યાંક કેવા રૂલ હોય. હું એ આપણને કઈ ખબર નહીં પડે એમ, મારી મમ્મી કે જ છે. જાજે એમ કે, હવે એક વસ્તુ છે કે ભલે આવવાની એમ તે મને કે પણ ત્યાં હવે હાજરી ના માર્ક કે રીતના મુકે. કે હું બધું જોઈએ એમ, અને આપડે આવ્યા પેલા એ લોકો પ્રિય એટલે એ આપને શિક્ષણ કેવી રીતના ભણવાનું એજ કળે આપડે એક બે દિવસ નીક્યાને પછી એ લોકો આપડી પ્રેક્ટિકલ ને ત્યારે પછી આપડા મા પઈ જાય એમ.
મેન મેન એ વાત તો બી ખરી. પણ પાછું કેવું કે ત્યાં પાછું હું ચાલતુ. હોય આપણને નહીં ખ્યાલ આવે.
ની ખ્યાલ આવે. એજ વસ્તુ છે. કે નને એટલે તો કે પેલા કે બે વરસ જેમ તેમમ કાઢી પેલું થઈ જાય પછી જો હું માગી કે. અત્યારે પછી હામટુ કર તો ત્યાંની તૈયારી કરવાની અહંની તૈયારી કરવાની. બધું પછી ની થઈ રહી.
એવું છે. નઈ નની બેન એનાતાશે ને શાંતિ થી કેવું હવે છે ને તને જે ખાવા ને. તને ફિક્સ જ છે તમારું કે ભાઈ મને આ જોબ કરવી છે તો એ પ્રમાણે જ કરવાનું પછી બીજા. એના હાથે વાયર લાગે કોઈ લે ફોર્ની ભર કરાય બ ફોમ ભરવાની ફોર્મેલિટી પૂરી કરાય કે એમ તો બીજું કંઈક ની કરાય.
હ
મેં બી છે ને બીએડ કરવા માટે મેં ખાલી અમદાવાદમાં રજજીસ્ટ્રેશન કરી મુકું. બીધું કદાચ બાય ચાન્સ બધું મને કઈ આમ તેમમ થયું ને મારે જવું હોય તો જવા પછી મ ક્લિયર થવા નડી કે નહી મે સી નાટક કરવાની. બી એસ ટી જ કરવાની બધા ક્યાં કરે એમ કે વરસ બગડ્યા અ એમાં હું એક વસ ગણ્યા ક એ બધું પતી ગયુ અવે.
હમ.
કઈને બી એ સીજ કરવાની ભલે બે તણ વસકે પણ મારે જે ફિલ્માં છે એમ જવાની મેમ. બીજે માથાક જ કરવાની ન ને ઓલરેડી સાઈક પર આવીસ પછી. હવે ચલ્યા કર હે ગાડી બરાબને. એટલે એવું બી ની મલે કે એકદમ જ ખાલી છે. એટલે એવી રીતે કરવું પડે છે એવી રીતે જોઈએ છે. તો કેવું એમ એકમાં જ આપણને ગાલી મૂકી દે ને એકદમ ફિટ કરે ને તેની કામ આવેે.
હ એમ
હોશ મળે હવે તો બીયડમાં જ તો ખાલી બિએડ નું જ કરી રહી બીજું કઈ કરવા જ નહી રે બધાને.
કેમ કે પાણી જેટલો એટલે હવે એ અગયાર થી ચાર ના ટાઈમ છે હવે મારે મિનિમમ સાડા નવ કે નવ વાગે તો નો. સાડા નવ દસ વાગ્યા તો નીકળવું જ પડે એમ એટલે ટમ બીજા ટાઈમ આપ. અપાય જ ની ને કેમ કે ત્યા ચાર વાગે છૂટે એટલે ત્યારે બસ મળે નહી મળે પાછું. વરે હાથ અગા છ હાથ જેવા થઇ જાય.
પછી વિચારનું હું કરવાનું.
જોઈએ.
ને પછી પાછી એ લોકોનું જ કામ કરવાનું એ લોકો જે દૈનિક નોંધ તૈયાર કરવાની. કે ફંક્શન ડેલી ફંક્શન બિયર તો લખો એક્ટિવ.
હ એમ
લાગે એવું તો છે ને બીડ એક્સપિરયન્સ. એને માં કરી નાખેલો એટલે મેં તો નહી પકડું હવે. સપના મેમ. એટલા તો આપડે એક્ઝામ તારી હારી પડે બેન લાગે એવું કમસે કમ આમ એટલી. બે ઘડી શ્વાસ લેવાય ખબર.
બરાબર.
સિલેબસ નું પ્રેશર નહી આવે એવુ આપવ ચાલે હવે ની હ એટલે મારે ટીચિંગ લાઈનમાં સ્કૂલમાં જવું હોય તો તમે ફીક છે એમ કે હા તો પછી પૂરેપૂરી એનામાં જ હત.
હા એમ
ન મેં તો ક બીડ છે ને મોસ્ટ ઓફ હોસ્ટેલમાં જ સારું પડે. તો ભઈ અપડા ઓડું નહી બે પાડે ને જે ખરેખર ટીચિંગ લાઈનમાં કમ્પ્લીટલી એમ સટક. થવા માંગતી હોય ને હવે કાજલ કેવું જો એક જ રસ્તુ લઈને પકડી રે એમ કે મારે ટીચિંગમાં જવું છે. ગવર્મેન્ટ જોબ જ મેળવી છે. પછી જો બીજા ફાફા ની મારેલી એ. હા, તો બધા કેવું કરે
આમાં જાય તેમાં જાય આમાં જાય તેમાં જાય એવું
અને જે કરવા બેેહે ને તેમાં બી હરખું નહી કરે. એટલે કાજલ જો આ માસ્ટર આપે તો માસ્ટર કું પરફેક્ટ એમ હારુ રિઝલ્ટ લાવી ને મૂકી દીધું એમ. પછી બીજા ફાંફા મારવા નહીં ગઈ હવે ત્યાં જવાની એમ એડ કરવા તો પહોંચી બી ગેલી અમદાવાદ એમ. કે મારે જવું છે તો ક્લિયર એમ, આવું રહેેવું પડે.
હા.
આ તો બધા કેવું કે આપડા ક્લાસમાં જોવાના જોઈએ, હજી તો કરીએ આમાં તો કંટાળ અરે જેવું કે એવા કર. લાગે જો ઉધાર થાય.
તો વરસાદ આયો કે નહી આયો.
અમારે સાઠે સાઠે પર્યા કરતું છે.
અમારે આજે હારા લઇ ગયો છે.
નહીં અમારે જોરથી નથી લય ગયું. અમારે છાટે છાટે જ પડે.
ત્યાંના ધીમો ધીમો આવ્યા કરતા હતા, હવે બરાબર લાગ્યા છે.
ના ના અરે ધીમે ધીમે લાગેલા બંધ જ થઈ ગયું.
હા એટ મસ્તો તડકો હતો, પછી કમ્પ્લીટ નવ દસ વાગે હા સાડા નવ બાજુ કમ્પ્લીટ લાગો.
હું.
ટ્યુશન ના છોકરા છૂટી ગયા છે, દસ વાગે દસ ને દસે જ છોડીએે. વિચાર એ કે જવા દેશો એ કે છત્રી નગર ની લાવવા લાગું હા ભાઈ જાઓ જાઓ જાઓ. આજે મેં વેલી છુટી ગઈ એ લોકો ના લીધે.
હા.
એમાં બહુ ભારે હન. નક્કી જ નહી રે આપડો ટાઈમ હવે કે કે દસ વાગે છે, તો અડધો કલાક લેટ થાય જ એ. એવું કે. એન કે હા તો એમ પેરેન્ટસ જવાય ને તો પછી કઈ રીતે છોડવાનું,
હમ્મ.
મોટા હોય તો નીચે બેહારીને આવી દેવાનું. પણ આ નાલલા હોય તો બહાર નીચે નહીં બેહાડા હિંચકા પર પાકિ હામકી દેવા. ઉભારે લાગેઉ
હમ્મ. સારું ચાલ. મૈ વાત મૂકવાની છે હવે પછી જમવા અને ટાઈમ થઇ જવાનો પાછો.
કે જમાના દ
બરાબર પછી પાછું તારે તો જવાનું બી
હા, અમારે જે ચાલુ રહે ચાલ.
હા.